હે?
બસ કેમ છો તમે? જય શ્રી કૃષ્ણ.
ફર્સ્ટ ક્લાસ.
બોલો.
પહોંચી ગયા ઘરે?
હા ઘરે પહોંચી ગયા ને.
જમી લીધું?
બસ જો વેધર એવું છે કે જમવાનું મન જ નથી થતું, એટલે બહાર જવાનો વિચાર છે.
હા ખુબ જ તાપ પડ પડે છે અહિયાં ભી.
હમ બરાબર છે.
શું ભાવે તમને જમવામાં?
જમવામાં હમણાં તો ગરમીના વેધરના લીધે કશું જ ભાવતું નથી, એટલે બહાર ફાસ્ટ ફૂડ ખાવા જવાનો વિચાર છે.
હા મને બી ફાસ્ટ ફૂડ નો તો બહુવજ ભાવે.
શું?
હા મને ભી ફાસ્ટ ફૂડ બારનું બો ભાવે છે.
અચ્છા શું ભાવે છે ફાસ્ટ ફૂડમાં તમને.
ફાસ્ટ ફૂડમાં મને સબવે તમે ખાધું છે સબવે
હા સબવે ખાધું છે ને.
મને સબવે બહ ભાવે છે, તેમાં એ લાકોની છે ને એક સ્કીમ હોય છે, એ સ્કીમ સબ ઓફ ધ ડે જે બી હોય ને હું જયારે બી બાર જા ત્યારે સબ ઓફ ધ ડે મંગાઈ લઉં.
બરાબર છે.
પછી મને બર્ગર અને પીઝા બી બહુ ભાવે.
બરાબર છે, અમે તો ઢોસા વધારે પ્રિફર કરીએ છે, કારણ કે ઢોસામાં આપણે હેલ્થ બી જળવાઇ રહે, અને ટેસ્ટ જે આપને બહારનો ટેસ્ટ જોઈએ છે એ બંને મળી રહે.
હા ઢોસા મને પણ બહુ ભાવે છે, ઢોસામાં મને પેપર ઢોસા બહુ ભાવે છે, એકદમ ક્રિસ્પી લાગે ને બહુ સરસ લાગે તમે ઘરે બનાવો છો ઢોસા.
હા ઢોસા ઘરે જ બનાવીએ છીએ બહારથી ઢોસા ખાવા કરતા અમે ઘરે વધારે પ્રીફર કરીએ છે.
અચ્છા એ સારું બાર કરતા ઘરનું મને બી વધારે પ્રફરન્સ ગમે છે.
હમ.
ઢોસામાં તમે કઈ રીતે ઘરે શેના રવા ના બનાવો કે પછી દાળ ના બનાવો.
ઇન્સ્ટન્ટ જો આપણે બનાવવા હોય તો આપણે રવાના બનાવવાના અને જો આપણેે ફરમેન્ટ કરેલા જો બનાવાના ફ ફર્મેન્ટેશન કરીને જો બનાવવા હોય, તો આપડણે ચોખા, અડદની દાળ, ચણાની દાળ, એના બનાવના હોય.
એમાં પ્રમાણ તમે કેટલું રાખો અડદની દાળને ચણાની દાળનું.
પ્રમાણમાં એવું છે કે બે કપ ચોખા લીધા હોય આપણે તો એમાં અડધો કપ અડદની દાળ નાખવાની હોય, પછી બે ચમચી ચણાની દાળ, અને એક જ નાની ચમચી મેથી, આટલું પ્રમાણ લેવાનું હોય છે.
અને એને ઢોસા ક્રિસ્પી કરવા હોય તો?
ઢોસાને ક્રિસ્પી કરવા હોય તો આ જે બધું બોળેલું છે, એને જે સેકન્ડે આપણે એને ગ્રાઈન્ડ કરવાનું હોય છે, તો એ ગ્રાાઈન્ડ કરીએ તેને ત્યારે તેમાં વન ફોર્થ કપ જેટલું આપણે પૌઆ નાખી દેવાના એમાં.
અચ્છા એટલે પોવાથી ક્રિસ્પી થાય છે.
હા કાચા પૌવા જે હોય છે, પકાવેલા નહી હોય એવા જે હોય છે, એને આપણે વન ફોર્થ જેટલા નાખી દેવાના.
બરાબર અને તમે ઢોસા સાથે સંભાર ચટણી બનાવો છો.
સાંભાર અને ચટની પણ અમે ઘરે જ બનાવીએ છીએ.
ચટની માં તમે શેની બનાવો ચટની?
જનરલી તો બહાર જે આપણે જઈએ છીએ એમાં તો લીલા કુપરાની હોય છે. પણ અહીંયા અમે તો સૂકા કુપરાની ચટ જે છીણ હોય છે એમાંથી પણ અમે બનાવીએ છીએ નારિયેલની ચટણી
નારિયેળની ચટણીને એમાં દાળ નાખો કોઈ
ના નારિયેલની ચટ ચટની એટલે લાઈક આપણે જયારે એને વઘાર કરવાનો હોય ત્યારે એમાં અડદની દાળ જાય છે બાકી તો નોર્મલ જયારે નારિયળની ચટણી બનાવાની હોય ત્યારે તો એમાં આપણે મરચું અ ધાણા, મરચું કોપરાની છીણ, મીઠું, ખાંડ, લીંબુ અને અ પાણી આટલું ગ્રાઇન્ડરમાં નાખીને આપણે એને ક્રશ કરી નાખવાનું એમાં દાળિયા પણ નાખવાના આટલું નાખીને આપણે એને ક્રશ કરી નાખવાનું પછી એને બાઉલમાં કાઢીને એનો વઘાર કરવાનો તો વઘાર કરવાનો હોય ત્યારે એમાં તેલ, અડદની દાળ, લીમડો, હિંગ અને રાઈ આટલું નાખીને એનો વઘાર કરી નાખવાનો ઘરે હોમ મેડ ચટણી તૈયાર
હા એ સારું મને ભી આ ચટણી બહુ ભાવે છે. પછી તમે આ રોસામાં બનાવવા મા માટે તમે શાક બનાવો ઘરે. ઢોસામાં જે આપણે સવ કરતાં હોય શાક ભી હોય.
શાક બી અમે ઘરે જ બનાવીએ છીએ.
તમે પેલું ટ્રાય કરેલું મૈસુર મસાલા ઢોંસા ઘરે બનાવો જેમાં પાઉંભાજીનું શાક હોય એવું કંઈ
હા મૈસુર મસાલા બી ઘરે જ બનાવીએ છીએ.
ઢોંસામાં તમારી માસ્તરી લાગે છે.
હમ્મ માસ્ટરી છે મારી ઢોંસામાં.
પછી તમે આ ઢોંસા બહાર ખાવ કે ઢોંસા ઘરે જ બનાવો.
શું કોવ?
તમે આ ઢોંસા કોઈ દિવસ બાર ખાવ કે તમે ઘરે જ પ્રિફર કરો?
પેલા બહાર ખાતાતા પણ હવે ઘર ઘરે બનાવાનું સ્ટાર્ટ કર્યું છે.
બરાબર તમે શું કેતા તા?
તમને શું ભાવે છે ફાસ્ટ ફૂડમાં?
ફાસ્ટ ફૂડમાં મને સેન્ડવીચ ભાવે છે ને સબવે ભાવે છે.
બરાબર બરાબર છે.
પછી આ ગરમી બહુ પડે છે એટલે મા એ આઈસક્રીમ બી વધારે ખાવું. છું આઈસ્ક્રીમમાં બી મને પેલો ચોકલેટ ચીપ્સ વાળો આઈસ ક્રીમ ખુબ જ ભાવે છે.
બરાબર છે, બરાબર છે.
પછી ગરમીના પ્રમો ધ્યાનમાં રાખ ખીને આઈસકોરોપિયમ એ લોકો અહીંયા સારો ખાઈએ છે આઈસ ડિશ એમાં કોઈ પિબો બહુ ખાઈએ છે.
બરાબર બરાબર છે.
તમને આઈસડીશ ભાવે?
આઈસડીશ ખાવાથી ગળું પકડાઈ જાય છે એટલે આઈસડીશ બહુ પ્રિફર નથી કરતાં.
તો તમે જેમ ઢોંસા ઘરે બનાવો છો એવી રીતે આઈસડિશ ઘરે નથ નથી બનાવતા?
ના આઈસડિશ ઘરે નથી બનાવતા.
બરાબર મને ઘરે સેન્ડવીચ બનાવતા આવડે છે.
અચ્છા કેવી રીતે બનાવો છો?
અમે સેન્ડવીચમાં પેલા તો એનો અ બટાકાનો માવો કરીએ છીએ. જેવી રીતે આપડે આલુ પરો ઠામાં કરીએ ને એનો માવો કરીએ છીએ ને એનું સ્ટફિંગ આપણે પ્લેટની અંદર મૂકીને ટોસ્ટ કરીએ છીએ.
બરાબર છે.
વીતે આપ સેન્ડવીચ તૈયાર થઈ જાય.
હા એમાં મસાલા જે હોય છે એ બધા ઘરના જ મસા સાલા.
હા ઘરનાથ મસાલા તમને ભાવે સેન્ડવીચ?
હા સેન્ડવીચ ભાવે ને. ચીઝ સન્ડવિચ.
ચીજ સેન્ડવીચ ભી અમે લોકો ઘરે બનાવીએ છીએ. એમાં બી સારું એવું ચીઝ ના ખઇએ છીએ.
બરાબર છે. સાંભાર બી અમે લોકો ઘરે જ બનાવી છે સાંભાર.
સાંભાર તમે કઈ રીતે બનાવ છો.
તુવેરની દાળમાં જે આપણે નોર્મલ દાળ બનાવીએ એવી રીતે જ પણ એમાં જે વેજીિટેબલ્સ અને ફ્રૂટરે વેજીિટેબલ્સ અને જે ટામેટા કાંદા જે બ નાખીએ છે અંદર જનરલી એને આપણે બાફવામાં નાખતા હોય પણ અમે બહાર થી એનો. પેણીમાં વઘાર કરીને પછી એને સંભારમાં ના નાખીએ છે.
બરાબર તમે ઘરનું વધારે પ્રિફર કરો છો તમે ચટણી ભી ઘરે બનાવો છો સાંભાર ભી ઘરે બનાવો છો ઢોસા ભી ઘરે બનાવો છો. ઢોસાની અંદર નાખવાનું સ્ટાફિંગ બી કરે. બનાવો છો.
હા.
તમને બાર અને ઘરમાં શું ડિફરન્સ વધારે લાગે ટેસ્ટમાં કઈ ફરક લાગે ક્વોલિટીમાં. ફરક લાગે શુ ડિફરન્સ
ટેસ્ટ તો બહારનો જ સારો હોય છે પણ હેલ્થ ના હિસાબે જોવા જઈએ તો ઘરનું વધારે સારું હોય છે ભલે ટેસ્ટ થોડો ઘણા એમ તેમ થાય પણ હેલ્થ તો એમાં જળવાય રહી છે ઘરના જે આપણે ખાવાનું બનાવીને જે. થ છે.
હા એ વાત તમારી સાચી ઘરમાં ખાઈએ તો સૌથી પ્રથમ તો એ તેલ આપણું ઘરનું સારું હોય. એટલે એનાથી બીજા બધા રોગ થવાના આપી. સંભાવના ઓછી થઈ જાય.
હમ. એ જે લોકો જે બહાર જે યુઝ થાય છે બધું પામ હોઈલ. પામ ઓઇલ ને સમથિંગ એવું બધું હોય છે જેમાં આપણું કોલેસ્ટરોલ ને બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે જે ક્યોરેબલ બી નથી હોતા ઘણી વાર તો.
હ એ બહ મોટો અત્યારે આજનો જ ઈસ્યુ. થઈ રહ્યો છે બહાર ન ખાઈએ છેએ તો તરત જ કોલેસ્ટ્રોલ. ગેસ થાયને ડાયાબિટીસને બ્લડ પ્રેશરને બધા રોગો થવાની સંભાવનાઓ. પહેલા કરતાં બહુ વધી ગઈ છે.
હમ એના કરતા વધારે ઘરનું તેલ ઘરનું ઘી એજ પ્રિફર કરીએ તો કોલેસ્ટ્રોલની સંભાવના ઘટી જાય છે. કોલેસ્ટ્રલ છે કે જે વોટ એવર જે બી ઇસ્યુ જે થાય. છા જ ને. જમાનામા તે
હા, એ વાત બી સાચે. બીજું ઘરની ચોખાઈ બી હોય તો એ લોકો ના હાથ કેવા હોય કેવા નય. આપળે ઘરની ચોખ્ખાઈ હોય એટલે માંદા બી ના પડીએ અને શરીરની ઇમ્યુનિટી બી જળવાઈ રેય.
સાચી વાત છે. .
પણ વર્ષમાં એકાદ વાર બાર એકવાર પાર્ટી કરવા જવું જોઈએ. તમે બધું જ ઘરે બનાવો છો એ ખુબ સરસ છે. પણ, વરસમાં એક વાર બાર ફેમિલી સાથે ગેટ ટુ ગેધર ટાઈપ હોવું જોઈએ. તમારું શું કેવું છે એના પર?
સાચી વાત છે તમારી. કરેક્ટ. યુ આર કરેક્ટ. ઠીક છે. ચાલો તો પછી
બાર કે ઘરે જ કરો? બારનું સેજ પણ નહી.
હા, હા, એટલે ફંક્શન્સ હોય છે. ત્યારે અમે બહાર જઈએ છે. બાકી તો, અમે ઘરનું જ પ્રિફર કરીએ છે.
બરાબર.
ઠીક છે, ચાલો તો હવે નેક્સ્ટ ટાઈમ વાત કરીએ પાછા આ ટોપિક પર, બરાબર.
હા, ચાલો ચાલો ભલે.
હા.